ઓહ!
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું જો ને હમણાં અં આ થોડો, સાફ સફાઈ કરી હતી ને તો આમાંથી અમારી નવરાત્રીની ડ્રેસ ચનિયાચોળી ને એવું બધું નીકળ્યું હતું. તો એ જોઈને મને તો નવરાત્રી ના દિવસો યાદ આવી ગયા.
હા એ તો છે. જ નવરાત્રી ના દિવસો કેવા સારા હોય છે. અને ક્યાં નીકળી જાય છે. નવ દિવસ ખબર પણ ના પડે.
બિલકુલ, અને નવ દિવસ એટલે અમે તો હું તો આ ખૂબ વરસ ઓલા નવ દિવસ ની રાહ જોઈ રહહી હો છું કે ક્યારે એ નવરાત્રી આવે, અને હું મારા મતલબ મારા જે ફેવરેટ પલ છે. એ ગુજારો મને તો જો નવરાત્રી ગરબો પછી માતાની ભક્તિ. ભક્તિ આરાધના કરવું, અને દાંડિયા રમવું એ બધું જ મારું બહ જ ફેવરેટ છે. હું તો નવ દિવસ એટલે ઘરનું બધું કામ તો હું તો ભૂલી જ જાઉં છું, મારા મિસ્ટર ને પણ કહી દઉ કે હવે તમે તમારા રીતે જોતા રેજો, હું અને મારા બાળકો તો બહ જ સારી રીતે એન્જોય કરવાના છે. કારણ કે મારા મિસ્ટર ને તો એટલો એને અ નવરાત્રી નો એમને શોખ જ નથી, એ આવે. છે. આમ થોડું ઘણું આમ કરે છે થોડું પંડાલમાં ફરે છે બધું કરે છે. તો પણ એટલો એમને શોખ નથી, પણ મને તો બહુ જ નવરાત્રી ન બહ જ શોખ છે.
એ તો છે. આપને લેડીઝને તો આપણ બધી લેડીઝોને તો ઘણું શોખ છે. ભાઈ આખો દિવસ નવરાત્રી નો વેટ આખો વર્ષ આપણે નવરાત્રી નો વેટ કરીએ છીએ, અને પછી નવરાત્રી નવ દિવસ તો, આટલા વેલા ચાલ્યા જાય છે. કે ખબર પણ ના પડે ને આખા આખી રાત બે વાગ્યા સુધી નાચવો નાચ કરો નાચકૂદ કરો ભક્તિ કરો ભગવાનની, એમાં કેટલો રસ મળે કેટલી મજા આવે આપણને. નવ સુદ્ધ નવ દિવસ આપણે ભક્તિ કરીએ આરાધના કરીએ પછી. ઉત્સાહથી ઉત્સાહ નું વાતાવરણ હોય એટલે એ બહુ જ મજા પડી જાય આપણને.
બિલકુલ સાચું કો છો તમે અને, જોઓ ને નવરાત્રીમાં પહેલા લેડીસો કેવી રીતે તૈયારી કરે છે. નવે નવ દિવસ એમને કઈ અલગ અલગ જે ચણિયાચોરી પહેરવી હોય. કે કોઈ પણ ટ્યુનિંગ કરવી હોય, ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ પહેરવું હોય કે હવે નવરાત્રિ પણ કેટલો બધો નવરાત્રીની જે ચનિયાજોળ છે. એમાં પણ કેટલા બધા ઇન્વેન્શન આવી ગયા છે. અલગ અલગ ઇન્ડોવસ્ટ તરીકો, પછી એના જે ઓર્નામેન્ટ હોય. એની બધી રીતે આપણે મહિલાઓમાં કેટલો મતલબ ખુશી નો એ માહોલ હોય છે. કે કેટલે ખુશ થઈને અને બાકી તો એમને માથું દુખાતું હશે. હાથ પગ દુખતા હશે પણ જયારે નવરાત્રી આવે ને એટલે બધું છું થઈ જાય છે. એમને અને આરામથી એ લોકો કેટલી કેટલી રાતના કેટલા કેટલા અ સમયગાળા સુધી એ લોકો રમે છે. વઅને એન્જોય કરે છે, અને પોતાની ખૂબસુરતીને નિખારવા માટે પણ એ લોકો કેટલા બધા પ્રયત્નો કરે છે.
હા એજ ને કેટલા રેડી કેટલી બધી લેડીઝો રેડી થાય છે. પછી કેટલા બધા, અ ઈનામ પણ મૂક્યા હોય છે. તો એ માટે પણ કેટલી તૈયારી કરે છે. કેટલી સારી રીતે ગરબા દાંડિયા કરે છે. લોકો લેડીઝો તો કેટલી સુંદર સુંદર લાગે છે. કે એ આપણે જો જ રહી જઈએ. કે ભાઈ કેટલી સરસ લાગી રહી છે. આપણે પણ એટલી જ એટલી જ સારી રીતે તૈયાર થાય છે. કે ભાઈ આપણે પણ આપણને પણ કોઈક ઈનામ મળી શકે એના માટે આપણને પણ કેટલી મહેનત કરીને રેડી થાય છે. પછી પ્રેક્ટિસ પણ કરીએ છીએ. ગરબાની, દાંડિયાની તો એમ એ માટે આપણને કેટલા ઉત્સાહથી આ આટલા બધા ગિફ્ટ એમના માટે પણ આપણને કેટલી ખુશી થાય છે. કે આપણને પણ બહ જ મહેનત કરીને બ સારી જ સારી રીતે આપને પફોર્મન્સ દઈને, બહ મજા આવે.
બિલકુલ સાચચું કહો છો તમે અને જોઓ ને, આપણે આપડણે તો ઠીક પણ બાળકોમાં પણ એક અલગ જ ક્રેઝ હોય છે. એ લોકોને પણ ઢોલ વગાવવાનું પછી નવરાત્રીમાં જે આરતી બોલે છે, તો એ લોકોને પણ એવું હોય, કે બાળકો પણ પહેલાથી જ બહુ ઉત્સાહિત હોય છે. કે એ લોકો શું તૈયારી કરશે? એ લોકો નવરાત્રીમાં મતલબ, એ જેવી રીતે પ્રસાદ વાટવો એવું બધું એ લોકોને બહુ શોખ હોય છે. બાળકોમાં પણ આપણે રમવાનો શોખ હોય છે. ને એ લોકોને બધું તો આમ જ્યાં આમ પ્રધાનતા ન હોય ને લાવતા હોય એમ બા બાલમંડલ હોય છે એ પોતેય પણ રિસ્પોન્સિબલ વ વસ્ તુઓને અ કરતા હોય છે, તો એ લોકોને પણ એવું બધો શોખ ઓય છે.
હાં, એ લોકો પણ કેટલી સારી રીતે સંભાળ કરે છે અને અ હેન્ડલ કરે છે બધું, તો એ લોકોને કેટલો ઇન્ટરેસ્ટ હોય છે, તો એ લોકો બ જ પણ બઉ સારી રીતે આ બધું વસ્તુ દે, જુવે છે પછી આ આ લોકોને પણ નવા નવા કપડા પેરવાનું કેટલી મજ જા આવે, ને કેટલા અ આ નાના બાળકોના પણ નવા નવા કેટલા કપડા આવે છે આ ગરબાના, તો એ કેટલા સારા ઓય છે.
બિલકુલ સાચું કહો છો નવ અને આ ન નવરાત્રી છે ને એ સામાજિક એકતાનો પણ પ્રતિક છે. એમાં જો કેટલા બધા અલગ અલગ સમાજના બધા ઉંમરના લોકો અ આવીને રમ રમે છે, ઉત્સાહથી રમે છે અને ઉજવે છે અને નવ અ બોઉજ મતલબ અ પોઝિટિવ તરીકેથી એ લોકો એકબીજાનો જે ધર્મ છે એના પ્રત્યે અ એમનો જે ભાવ છે ઈ ર ક કા કરે છે અને બધી જ જાતિના લોકો એક એકજૂટ થઈને અને આ અ જે ઉત્સવ છે, એ બોઉજ સારી રીતે ઉજવે છે.
હા, એ સાચી વાત તે અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને આ ત્યોહાર મનાવે છે, પછી એકબીજાને નજીક કેટલા અને નજીક આવે છે, આના લીધે પછી એકતા વ એમાં એમાં એકતા પણ આપણે જોઈ શકીએ, કેટલી એક તા હોય છે, ભાઈ. ચારો વધે છે, પછી કેટલા બધા લોકો કે પ્રેમથી રહે છે, અલગ અલગ પરિવારના લોકો સાથે મળે છે, તો આપણને જોઈ શકીએ છીએ કે, એમાંથી આપને એ જોઈને આપણ ને લાગે છે કે કેટલી એકતા છે, તો આ તહેવાર એકતાનો પણ પ્રતિક કહેવાય છે.
બિલકુલ અને જે નવ એ નવ દિવસ નવરાત્રી આમ છોકરાઓને પણ સવારે સ્કૂલે જવું હોય છે, ત્યારે એવો સમય હોય છે કે, ત્યારે એમને કોઈ વસ વખતે તો પરીક્ષા પણ હોય છે, તો પણ બાળકો તો પણ ઉત્સાહ થી એ લોકો એમાં ભાગ લે છે અને સવારે બોજ એમ એમની રિસ્પોન્સિબિલિટીથી સવારે નિશાળે પણ જાય છે, તો હવે એના માટે જો એમને એમને પણ મનમાં એટલું ક્રેઝ હોય છે, એટલી એ લોકો એ કરી રહેે છે અને જે આપડે મનગમતી મનપસંદ વસ્તુ હોય, એના માટે તો આપડે આપણને થાક પણ નથી લાગતો. આપડે સમય પણ સારી રીતે કાઢી નાખીએ છીએ, કાઢી રહીએ છીએ અને સારી રીતે મતલબ અ બધું પહેલાથી જ ઓર્ગેનાઈઝ કરીને અને પણ અને ઓલા તહેવાર માટે બધા લોકો પહેલાથી રાહ જોઈ રહ્યા હોય છે અને એને બાળકો જો જો મારા તો જે બાળક છે ને, એ લોકોને સ્કૂલ હોય છે અને હું એમને કહું છું કે, તમારે વહેલું જવાનું હોય છે કે, તમે રેવા દો, તમે સુઈ જાઓ પણ ના એ લોકો પણ મારા સાથે બહાર આવશે નવરાત્રીમાં રમશે અને સવારે તો પણ સમય પર સવારે ઉઠીને અને નિશાળે પણ જશે, તો એ લોકોમાં પણ આમ એવું ક્રેઝ છે, એટલે એ લોકો એને બજવી નાખે છે, ની તો એ એક એક પણ એક પણ દિવસે ઘરે આમ રોજ ના દિવસે અ અગિયાર વાગ્યા સુધી જો ટીવી ચાલુ હોય તો પણ સવારે ઉઠે નહી, પણ ત્યાં તો બે વાગ્યા સુધી પણ નવરાત્રી રમીને આવે અને તો પણ સવારે ઉઠા થઈને સ્કૂલે જતા રહેે છે.
હા, એજને કારણકે એમને એટલો આનંદ હોય કે ભાઈ, મે હું ગરબા રમીશ, ભલે મોડો ક્યો કેમ ન થઈ જાય તો, એમને એવું ઘણી લાગણી છે, આ ગરબા પ્રત્યે, નવરાત્રી પ્રત્યે, તો એમને બ ઘણો શોખ હોય છે બધા બધા બાળકોમાં અને બધી લેડીઝોને તો ઘણું જ શોખ હોય છે, તો એ બધા એટલે જ મોડાં સુધી જાગતા હોય તો, પણ વેલા ઉઠી જાય છે અને પછી આપડે જોઈ શકીએ છીએ, કે ફોટોગ્રાફીનો પણ કેટલો ક્રેઝ છે. આ નવરાત્રીમાં દરેક દિવસે ફોટોગ્રાફ લેવાના પછી ફોટોઝ મૂકવાના, અલગ-અલગ રીતે ફોટો પડાવે છે, તો એમાં પણ કેટલો મજા આવે.
પહેલા તો ને ખાલી તાળી મારીને એમ સિમ્પલ ગરબા રમતા હતા. હવે તો કેટલા બધા ગરબામાં પણ, રમવામાં પણ કેટલી બધી અલગ અલગ સ્ટાઈલો કમ્બાઈન્ડ થઈ ગઈ છે.
હા, એતો સાચુ કે, હવે તો કેટલા બધા નવા નવા સ્ટેપસ આવ્યા છે, દાડિયા અલગ અલગ રીતે રમે છે, અલગ-અલગ સ્ટેપ છે, અલગ-અલગ ક્લાસીસ પણ હોય છે, તો આપણે ક્લાસીસ જઈને પણ શીખી શકીએ છે, પછી એમાં આપણને નવું-નવું જાણવા મળે છે. નવા નવા સ્ટેપસ શીખીએ છે, તો આપણને પણ જવું જોઈએ અને શીખવું જોઈએ, ને એમાં પણ બો જ મજા આવે. પેલા કરતા તાળી તાળી મારીને રમતા, અવે અલગ અલગ સ્ટેપસ માં વધારે મજા આવે, આમ આપણે જોઈ શકીએ છીએ.
હા અને એમાં પણ કેટલા દોડયુ પછી અહ તેર તાવિસ સ્ટેપ પછી દાંડિયા પછી દાંડિયા મિક્સ પછી એમાં પણ બોલિવુડ સ્ટાઈલની જે પણ અતી અ લેટેસ્ટ જે ધૂન ચાલતી હોય એના એના પર આપણે દાંડિયા એના પર પછી ડાન્સ તો એવી પ્રત્યે કેટલું આમ નવીનતા આવી ગઈ છે નવરાત્રીમાં પણ કેટલું બધું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. પેલાની જેમ સાદગી ભર્યો આમ જરૂરી નથી કે એવી રીતે પણ મને તો આજ પણ ટ્રેડિશનલ તરીકે જે પહેલાનું જે ગરબો રમતા હતા ને એ તરીકો જ મને તો આજ પણ બહુ જ ભાવે છે.
હા એ તો જ એટલા પછી આપણને પરંપરાગત આમ આપણને કેટલા પરંપરાગત મૂલ્યો અને ધાર્મિક ભાવનાઓથી આપણે જોડાયા-જોડાયેલા રહે છે એના લીધ ધે અ ગરબાના લીધે નવરાત્રિ ના લિ તે
અને નવ દિવસ જયારે પૂરા થાય અને પછી આપણે જે હવન કરીને પછી માતાજીને જયારે આપણે વળાવણ આપીએ છેએ. ત્યારે કેવી રીતે આપણે આપણે મન બધું મતલબ અ કેટલા મનથી એમને યાદ કરીએ છીએ કેટલું સકારાત્મકતા આવે છે એનાથી આપણા જીવનમાં અને જયારે આપણે નવરાત્રિ પૂરી થાય છે એટલે પછી અ આપણે ભક્તિમાં એ ભક્તિની પણ એ બહુ જ સારો પ્રેરક એ છે અને અ મનોરંજનનો પણ છે તો બેવું રીતે નવરાત્રિ આપડા માટે બહુ જ મતલબ એવો તહેવાર છે કે જે ના-નાના થી લઈને મોટા સુધીના બધા લોકોને ઉંમરવાળા બધા લોકોને બહુ જ ગમે છે.
હા, એ જ ને સાચું કીધું આપણે એ એટલે આપણે જોઈ શકીએ છીએ કે નવરાત્રી જૂની અને નવી પેઢી વચ્ચે એક સેતુ નો કામ કરે છે એટલે એ બંને પીઢી જોડાયેલી રહે
બિલકુલ સાચું કહો છો તમે. ચાલો. પછી મળીએ જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ. જય માં અંબે.